હલો હલો.
મારા અવાજ આવે છે તમને?
હા હા આવે છે.
હેલો.
હા બોલો ને.
કેમ છો તમે?
આ મજામાં શાંતિ છે.
અને આપણે કરીએ ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગમાં કરીએ. તો ઓનલાઈન શોપિંગમાં તમને ખબર છે?
હા ખબર છે. ના કરું છું, ઓનલાઈન શોપ પિંગ ચાલા કરું છું.
નહીં ઓનલાઈન શોપિંગ નહીં કરવાની કારણ કે છે ને એનામાં આપડે એવું કહીએ અને ઘણું વસ્તુ હોય ને
હા.
તો એ ખરાબ છે. નીકલે છે.
હ હા હા અહ એ સાચી વાત છે, ક-કપડા ના ક્વોલિટી અહ ડિફરન્ટ આવે છે.
એવું બરોબર બોલ્યા તમે ઘણું ઘ ઘણું વસ્તુ હોય ઇલેક્ટ્રિક વસ્તુ હોય એ ખરાબ નીકલે છે.
સાચી વાત છે.
હમ્મ.
કઈ અ ગોસા ગ ઈમરજન્સી માં એવું ચાલે છે કે કે અહ ટાઈમ થઈ નસે અ પ મતલબ સમય સમયની બચત થાય છે. ઘર બેઠા ખરીદી કરી શકાય છે. વિવિધ વસ્ત તું નું સરલતા મલી જ રહી છે ના એને ઓનલાઈન શ-શોપિંગ ના આદત પડી ગયા છે.
હમ્મ. ઘણા લોકોને ઓનલાઈન શોપિંગ બહુ એ પસંદ છે અને ઘણા લોકોને ઓન ઓનલાઇન શોપિંગ પસંદ નહી.
હા-હા. ટાઈમ નથી ના એમના માર્કેટ ને જવાનો ટાઈમ ક્યાં છે. બધા બીજ થઈ ગયો.
એવું.
એને ફરી એતે ઓનલાઈન શોપિંગ ગમે છે.
હા એ બરોબર છે. ઓનલાઈન શોપિંગમાં છે ને કોઈ કશું આપડે ઇલેક્ટ્રિક વસ્તુ મગાવવા નહી. હલકીની ગેરંટીને
ગેરંટી નથી. લેડીઝ ના તો લેડીઝ ના તો વરાય તે વરાયટી કપડા ઓર્ડર કરે છે ઇલેક્ટ્રિક વસ્તુ અ
લેડીસ કોઈ ઇલેક્ટ્રિક જોતું નહી ખાલી ઓનલાઈન કપડાં જોવે છે.
ઓ ઓનલાઈન કપડાં જોય છે ડિફરન્ટ ડિફરન્ટ ટ્રેન્ડમાં એ
અમાર ઘર મે બી બે ત્રણ લેડીઝ છે એ લોકો એક જિઓ પે જોઓ છે એક એકલોક છે ફ્લિપ ફ્લિપકાર્ટ પર જોવો છે ને એક છે એ મીશો પર જોવો છે.
હા-હા-હા રાઈટ રાઈટ.
એપ અલગ અલગ છે અમાર તી તો
હા બરાબર છે. એનો વેરાઈટી વેરાઈટી ઓફ અને સોપલો જોઈએ તો એમ થઈ જશે. કે અ કન્ફ્યુઝન થાય. જશે ઓનલાઈનમાં એટલા ટાઈમ જોઈ જો સ્ક્રોલ કરી લો ટ્રેન્ડમાં જો આવે છે આ ઓર્ડર કરી રહ્યા છે પર એમ ઈશ્યુ ફિટિંગ ના ઇશ્યુ ત્યારે રિટર્ન આપ આક્ષિત
પણ એ આપડે ખબર નહિ એ નવું છે કે પુરાણું છે જૂનું છે મીન્સ.
હા આ ખબર ના પડતી.
હા એ હવે આપડે સેલ કાઢે એ દુકાન વાળા એવું કરે છે હવે દિવાળી પર સેલ કાઢે છે.
હા-હા એ એવરી-એવરી સિઝનમાં સેલ આવે છે. ઓનલાઈનમાં
એ સી સિઝનમાં સેલ આવે છે પછી એમને એ બધો એ પુરાનો માલ કા ખલાસ
હા ખલાસ કરવાની હમ્મ બરાબર. આવી સમર સેલ થઈ જ ગયો આપડે એ એઈ રેની સિઝન સેલ આવી ગયો. ફરી ફરી દિવાળી ન આવી જશે.
હા દિવાળી નો આવા છેે પણ એ ર છે એ સલ જે છે એ બહુ ખરાબ વસ્તુ દે છે એ સેલ.
હા ગેરંટી નથી ક્વલિટી ના ગેરંટી નથી.
આ નવું કપડું છે કે જૂનું કપડું છે જૂનું કપડું
એવું એવું બરાબર.
વેચી દે છે અને નવું કપડું છે એ માંગાડીને વેચે છે એ લોકો.
હમ સાચી વાત છે.
હા એટલે આપણે ઓન ઓનલાઈન શોપિંગ કરવાની નથી અને ઓફલાઈન કરવાની તો હોય તો આ કરવા કારણ કે જ્યાં ઓફલાઈન શોપિંગ કર્યો છે એ હારો હારો ક્વોલિટીનો માલ છે ને ઓનલાઈન શોપિંગ જો કરો છે તો એનું લો કેરેટ લિનો માલ છે.
નો ગારંટી વન વીક અ મતલબ. તો ખરાબ થઈ જશે અ તુરંત ખરાબ થઈ જશે જે વન વોશમાં ખરાબ થઈ જશે.
હા એ બરોબર બોલ્યા તમે.
અ ફાઈવ હન્ડ્રેડ એક એક્સ્ટ્રા એક્સ્ટ્રા દીએ તો સારું લેકીન અ ક્વોલિટી અ અચ્છી મીલે છે ને માર કેટમા એ એમ ટાઈમ નથી ના એમના એવું છે.
મેં એવું કઉ છું ઇલેક્ટ્રિક વસ્તુ છે ને એ લેવાનું નથી કારણ કે ઓનલાઈન લેવાનું નથી કારણ કે એની ગેરંટી અને રિટર્ન લેવા પા પાછા આવતા નથી બરોબર ને?
બરાબર બરાબર છે. હું ટ્રાય કરું છું હું કે ઓનલાઈન શોપિંગ ના કરવાનું. કંટ્રોલ થાય કંટ્રોલ નહીં હોતા હે ના ઈસીલીએ
જોજો હવે ઇલેક્ટ્રિક વિલેક્ટ્રિક વસ્તુ ના મંગાવતા ઓનલાઈન. કારણ કે છે ને એનો ફોલ્ટ છે કંઈ કશું એ બંધ પડી જશે. પછી એ મંગાવીને પછી આપડા પૈસા વેસ્ટ શે ને.
હા બરાબર બરાબર.
બરાબર.
લેકીન ઓફલાઈન શોપિંગમાં ગેરફાયદા એ શું છે? સમય વધારે લાગે છે. ટ્રાફિક અને ભીડનો સામાનો કરવાનું પડે છે.
એ તમારો વાત બી ખરી છે પણ સમય વધાર લાગે છે તમારી વાત બી ખરી છે પણ એ આપણી દુકાને એ અ ઓફ લાઈન શોપિંગ કરવા જઈએ તો દુકાન પર જઈએ માર્કેટમાં.
હ. એટલું ટ્રાફિક થાય જશે રી એટલે ટાઈમ નથી ન.
હ આપણે એમને કહીએ કે ભાઈ ડિસ્કાઉન્ટ દો ડિસ્કાઉન્ટ દો તો પછી ડિસ્કાઉન્ટ છે બરોબર.
બરાબર.
જયાં તો એ પંદર ટકાના ડિસ્કાઉન્ટે તો હોય છે દસ ટકા આપડે આપડે કટકટ કરીએ તો દસ ટકા પચીસ ટકા ડિસ્કાઉન્ટ દે છે.
બરાબર છે.
કે આપડા ડિસ્કાઉન્ટમાં બી પૈસા કપાય છે અને હારુંન હારું વસ્તુ લેવાનું છે આપડે. બરોબર.
બરાબર.
હા એટલે ઓનલાઈન શોપિંગ નહીં કરવાની અ ઓનલાઈન શોપિંગ ન નહીં કરવાની ઓફલાઇન શોપિંગ
બરાબર સાચી વાત છે એવું કરવાનું. ટાઈમ નીકળવાનું પડશે.
હેલો.
હેલો. હેલો, હા બોલોને.
ક્યા આપ ઓનલાઇન શોપિંગ ક હા.
હા બોલો
આપકો ઓનલાઈન શોપિંગ અહ તમને ઓનલાઈન શોપિંગ પસંદ છે.
હા કરું છું ને ઓનલાઈન એપડું બંધ કર્યુ છું
એવું
કપડા ના ઇલેક્ટ્રિક અહ વસ્તુના ના કરું
ના ઇલેક્ટ્રિક વસ્તુનો કરજો બી નહી તમે લોકો
હા બરાબર છે
કારણ કે એ તો કો એ ખરાબ જાર નીકળી અને પછી આપડે હોસ્પિટલમાં લઈ જવો પડશે. હા
બરાબર બરાબર ડબલ ખર્ચા થઈ
હા બે બરાબર છે પછી હોસ્પિટલ વાળા કે છે એના કે લોકલમાં હલ છે લોકલ વસ્તુ છે તો એમનું બધું નવું
નહી
હા તો તમે અહિયાં થી નવું લઈ લો એમે કંપની નો આપું છ એવું કે છે
બરાબર બરાબર મોબાઈલ એ તો ઓનલાઈન નહી જોવાનું કેટલું જ નહી જવાનું ન સર રિસપ્ટ ના અહ રિસપ્ટ ના મલશે પરી એમ ગેરંટી નથી કોનો ડબલ યુઝ કરેવાનો હોય તો ખબર નથી ના કે એમ વસ્તુ આપે છે આપને
હા એ બરોબર બોલો તો
હા
શું બોલ્યા તમે? હમ્મ બરોબર બોલે છે તમે.
હા પરંતુ કપડા જ્વેલરી અને દૈનિક જરૂરતની કેટલીક વસ્તુઓ માટે ઓફલાઈન શોપિંગ હજુ પણ મહત્વ મહત્વનું છે ના
વિલેજ વાળા કરીએ છીએ ઓનલાઈન શોપિંગ બાકી એ આપડ્યું એવું બોલે છે સીટી દીવાલામાં ન લોકો છે ને તો સિટીમાં જ લઈ લે છે.
બરાબર એ ચાલા અહ કો કોસ્ટલી થઈ ગયો ના. અ ઓફલાઈનમાં શાપ લો બધા ઓનલાઈન જોઈ છે ઓનલાઈન જ લેવી છે અને રેટ
જે રિકવરી એપ છે એમાં સ્વિગી છે સ્વીગી સ્વિગી એના પર તો બધું વસ્તુ આવી જાય છે જે મારો એક ભાઈ બન્દ છે ને એ બધું એના હેડફોન મંગાવયા છે સ્વિગી પરથી તો એ હારા છે
ઓકે એ એમ અ અહ એપ વાઈઝ વસ્તુ મળે છે મતલબ ફ્લિપકાર્ટ એમેઝોન વાલી અહ હોય છે ને વસ્તુ તો ક્વલિટી ચાલાક અહ અહ અચ્છે હોતે વોતો.
હા એ બરાબર રે છે.
હા. તો એપવાઈઝ મતલબ એપવાઈઝ વસ્તુ મળે છે. ક્વોલિટી ડિફરન્ટ ડિફરન્ટ થાય જશે.
એ થોડી કંપની નો ફરક પડે છે અને લો ગેરંટી અને નો ગેરંટી નો ફરક પડે છે. બીજું કશું નહી ફરક પડતો બરોબર ને.
હા હા હા એક જ થી એક જ પીઝ બીજો વેબસાાઈટન ડિફરન્ટ ડિફરન્ટ રેટમાં હોય છે ડિફરન્ટ ડિફરન્ટ ક્વોલિટી નો હોય છે.
યુસ બી ડિફરન્ટ ડિફરન્ટ રહે છે બરોબર.
બરાબર બરા
હવે તમે ઓનલાઈન શોપિંગ કરતા નથી.
ના ના ના કરતા ના કરતા બરાબ બર ધ્યાન રખજો ઓનલાઈન શોપિંગ ના કરવાનું.
હા કારણ કે આપડે ખબર નઈ એનામાં હું આ લોકલ છે આ લોકલ નહી. કેવું બરોબર ને.
ઓકે ઓકે ઓકે ચાલો ઓકે.
ઓકે. હવે ધ્યાન રાખજો તમે લોકો ઓકે.
ઓકે ઓકે ડન.
ચાલશે ચાલશે.
ઓકે.